બોલો બોલો વિકાસભાઈ બોલો. હા અમારા સારું ચાલે તમે કઈ બાજુ
અમે અત્યારે હોસ્ટેલ થી
તને રૂમે જઈને કરું પણ હા તો ભરે એવું થોડું કે નાની નાની વાતમાં હાલો. એમ છે કેમ હોસ્ટેલે
હવે સમીન હોસ્ટેલે
ઓ અચ્છા. હું હતું જમવાના તમારે.
તો માનું અમરે આખી મુરગી નું શાક અને ઉંદેડા ન ચંભારો.
એટલે તમે એવું ખાવ તો મને તે ની લાગે.
નહી નહી અમે નોન વેજ નથી ખાતા.
ગાડી તો તમે કીધું.
એ છે નાનવેજ નોનવેજ લોકો ખાતા હોય એની માટે બનાવેલું હતું પણ અમે અલગથી બનાવેલું હતું.
તમારા માટે હું હતું?
અમારા માટે ડેડીયો નો સંભારોહ અને કોક્રોચ નો આ કોક્રોચ નું અથાણું.
એ નોન વેજમાં આવે.
નોનવેજમાં મે મારા ખ્યાલ પ્રમાણે તો માંસ મટન ને એવું આવે.
શું તમે શું ત્યારે કોલેજ કરો?
હા અમે કોલેસ કરવી.
કોઈ કોલેજ?
કોલેજ અમારી કઈ કોલેજ હોય તે ભુથા ભાજી વાળી. ભુથાભાજી હડીભાઈ કોલેજ સંતરામ મંતરામ એજ રતે પબલા ન હતું
એ એના કેલા હરકી વાત કરની, હલો
હલો એમ છે. હું હલે બાકી તમારે?
બીજુ અમારે તમે ગેમિંગ અત્યારે પ્લેયર તમે કરો કે?
હો.
ગેમિંગ ગેમિંગ.
હા હો ગેમિંગ કરી હો અમે.
ગેમિંગમાં તમારું કેવું કલેવ પરફોમન્સ છે?
ઠીક ઠાક હૈ બહુ ખાસ ન બહુ સારું ન ખરાબ નહીં.
મારે ગેમિંગ શીખવું હોય તો?
તમારે ક વિશાલ ચૌહાણ કરીને એની પાસે શીખી લેજો.
વિશાલ.
ચૌહાણ.
હા એને તો હું ખાસ રીતે ઓળખું.
હા એને ફૂલ ફાવે હે ગેમિંગ.
પ ઈ તો એમ કે છે કે હું બે ત્રણ વર્ષ પેલા અમે
આપણ આવડે તો ખારી ને છોરી ભલે ને દીધું હોય.
ઈ તો અમારી અમે બે હારે જ છેવી. કદી ભેગા ફરતા હોરા.
શું તમારે સી કરે
હે.
તમારે હારે સ્ટડી કરે?
કોણ ઈ?
હા.
ચડ્ડી એટલે શું?
હાલો
હા
તડીી કર
હામાં એકમાં મારાથી એક વર અપશે
સિનિયર કેહેવાય તમારો
હા અમારો સિનિયર
એમજ શું આવે તમારી બિઝનેસ માં
બિઝનેસ માં તમારેતાર મંદી છે ફૂલ
અચ્છા વરસાત ચોમાસું હશે એટલે
હા ચોમાસામાં જ કોઈ ઘર બનાવે નની એટલે કોક્રેટ કે રેતી કપસીીની હોય ને જરૂરિયાત હોય ને
એમ કે
અત્યારે ફૂલ પૈસાની ગરીબી છે થોડા ઘણા પૈસા આપશો અમને સડી માં કાણા હારી ગ હા
હ..
સેમસંગ નો ફોન લેવાનો છે એના વિશેે કયો ફોન લેવા એ સજેસ્ટ
હા અત્યારે નવો નીકળ્યો હોય ને સેમસંગ ટવેન્ટી સિકક્સ અલ્ફા
ફરીથી એક વખત ના બોલો તો
એસ ટ્વેન્ટી સિક અલ્ટ્રા
થોડ રે એની પ્રઇસ કેટલી છે રેટ
એ એ તો તમે ઓનલાઈન જોઈ લેજો ને
ઓનલાઈન મને શોતા આવડતું નથી એમાં કે ટપવો કે ટપી પડતી નથી
હ
કોલેજ કોલેજ તો અમે ખાલી ભણવા ખાતર કોલેજ ફેરવી.
એંમ છે. નામ નામ ખાતર કોલેજ કરો.
હે!
નામ ખાતર કોલેજ કરોને.
હ ખાલી નામ ખાતર કોલેજ. બાકી તમારો અભ્યાસક્રમ ક્યાં?
કઈ ના અમે તો બિઝનેસ કર્યા.
એમાં શું કરવાનું?
કઈ ન પૈસા લેતી દેતી કરવાની.
એમાં કેટલા પૈસા હોય?
અમાં તો ગમે એટલા હોય તમારે જોયું એટલા હોય.
એટલે આમ કેટલા જોય એટલે?
થી કેટલા છે લેવાની
અમારે કેપેસિટી પંદર લાખ ની લેવાની છે.
હા તો એટલા મળી જાય.
મળી
હા. તમારે જોય કઈ રીતે?
અમારે
તમે કેટલા લીધ હ છો? આ તો તમને કેસ આપ દે પણ અમે કેસ નથી આપ અમે કેસ આપ દ તે આપ્યું ચેક આપ્યું. હાલો.
હા.
તમે ચેક આપ્યું કેશ નહીં આપ્યું.
ચેક તો અમારે બાઉન્સ થઇ જાય છે.
તો અત્યારે કોઈ પંદર લાખ કેશ ના રાખે ભાઈ.
કેશ પંદર લાખ કેશ રાખવું જ જોઈએ.
સો કરોડો એટલે તમારે છ કરોડ તે છ કરોડ નો સામાન એમાં હા
તમારે એ એક કસ્ટમર ના તમે ત્રણસો રૂપિયા લ્યો એ એટલે તમારે અહ પંદર લાખ તો ર રાખવા જ પડે.
ના, ના એવું અમે કાઈ નથી કરતા, ત્રણસો રૂપિયા લઈ એક કસ્ટમરના.
એક કસ
તમારે શું જોઈએ, પંદર લાખ નું શું કરવા તમારે?
અમારે પંદર લાખ ગાડ ડી લેવી સે. ગાડી લઈએ સે.
કેવી ગાડી લેવી?
ગાડીમાં અમારે રીક્ષા લેવી સે.
રીક્ષા પંદર લાખ ની થોડી આવે. રીક્ષા તો વધી વધી ને બે ત્રણ લાખની મળે.
પછી આવે લગઝરી જ.
હા તમે રિક્ષા લઈને હું કર્યો?
રિક્ષા રેન છોકરીઓ ને ફેરવશી.
હા. શું-શું હાલે, કા રહો જુનાગઢ માં જ રહેવાનું છે?
નહીં, નહીં, આઉટ ઓફ ટોન
હા એમ છે. હમ્મ આમ તમારે ફ્યુચરમાં કેવી ગાડી લેવી?
હે.
ફ્યુચર માં કેવી ગાડી લેવી ફ્યુચર માં.
ફ્યુચરમાં તો તમે સજેશન કરો ઈ ગાડી લેવી.
મારામાં મારી ઉપત ને તમારી ઉપત અલગ અલગ હોય મારા અલગ અલગ સજેશ. પણ તમને અમને થડા કેમે તમારે સાયન જોઈએ બધી જગ્યાએ તમારે જોઈ તમારા છોકરાની જોઈએ મોટા છોકરાને સાયન જોઈ અમે બધું એમ. એ તમે ફ્યુચરમાં મરી જા. તો અમારે તમારા છોકરા પાસે પૈસા તો કઢાવા ને અમારે પંદરા લાખ? હાલો.
હા.
. તમારા તમારા મેરેજ થયા હોય ના થયા હોય પણ તમારે પંદરા લાખ તો કાઢવા ને મારે. .
પંદર લાખ તો પછી અમે બિઝનેસ માંથી સ્ટાર્ટઅપ કરીને તમને આપી દઈશુ ને?
પણ તમારે લોસ જુઈતી હોય તો?
રોસ પણ અમે થાવા જ ન દેવી.
કેમ? અત્યારે તમે મા પંદર લાખ નો માંગો ન આપ ઘર આવો તો.
આવડે જ એમાં સ્ટાર્ટઅપ કરાવવા માટે કઈ પૈસા જોહે ને.
તો તમારા પાહે એવી આવડત નથી કે પંદર લાખ ગમે યાદી ગોતી લઈએ? આવડત તો તમે કો અમારી પાસે છે?
એમાં બિઝનેસ સ્ટાર્ટઅપ. નો બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે એની માટે તો પૈસા તો હોય ને.
કેટલી રીક્ષા લેવીએ મારે?
હે.
કેટલી રીક્ષા લેવી? પંદરા લાખ મહેનત ના.
તો પંદર લાખ ની કેટલી રીક્ષા આવે?
કઈ રીક્ષા ન હું બિઝનેસ
પાંચ રીક્ષા આવે.
હા પાંચ રીક્ષા કા. હમ્મ. એ તમે ડ્રાઈવર આપશો એને ડીઝલ ના પેટ્રોલ ના તમારે માથે પડે એ બધું. સી - એન -જી પાંચ હાલો હમ્મ. સીએનજી વાળી એમને.
હા.
સારું સારું. બોલો બાકી હું હાલે બીજું?
બીજું અમારે લીલા લેર હાલે.
એમ છે. કેમ લીલા લેર પિતાના પૈસા મોજ કરો. તમે તો. લેણામાં તો પંદર લાખ તો અમારી તમે કેવી રીતે મોજ કરો?
બીજા તમારી સિવાય બીજા ના એમ પૈસે ઉધાર માગીને લીલા લેર કરતા હોય ને.
આવો એમ તમે લેવાડ દેવાડ નહી પણ હવે તમે હું કેવાય? પૈસા નું ગફલેબાજી કરો એવું કઈ કરો?
યસ યસ.
સરસ. પણ તમારે આ અત્યારના સમયમાં કર્મા ઈઝ વેરી ઇમ્પોર્ટેન્ટ.
હા.
હલો, હા તમે જેવું કરશો એવું તમને ફળ મળશે.
હા ઈ તો ફળ મળે જ છે ને, પંદર-પંદર લાખ નું અત્યારે એ તમારે પાહેથી પંદર લાખ રૂપિયા લવ, બીજા દોસ્તાર પાહેથી પંદર લાખ રૂપિયા લઉ. એમ પંદર, ત્રીસ લાખ, પચીસ લાખ
હમ્મ.
લોકો પૈસા આપે, લોકો ના પૈસા લ
પણ તમારે જ આવે તમને કરમા પણ તમારા ફ્યુચર અહ તમારે જે ફ્યુચર હું હોય છોકરાવ એનેય પછી નડે ને બધું.
કરવાના જ સે.
એમ છે. હા તો હાલો રાખું-રાખું, ભલે-ભલે.
તા